કેમ છો?
હા ભાઈ મજામાં.
આવે છે અવાજ બરોબર.
હા ભાઈ મારો અવાજ આવે છે ક્લિયર.
હમ ક્લિયર આવે છે.
બોલો ભાઈ કેવું શું શાંતિ ને.
હમ શાંતિ છે ભાઈ એકદમ.
હા મારે શાંતિ છે આજે મસ્ત વરસાદ પડ્યો એટલે જોરદાર લાગે છે નનઈ તો ગરમી બહુ હતી યાર.
હમ અમારે અહીંયા હમણાં વરસાદ પડયો એટલે ઠંડક થઈ છે આમ તો ગરમી હત થી બહુ વધારે.
બરાબર.
હમ. શું કે બીજુ શું કરો છો તમે?
કઈ નઈ અમે તૈયારી કરીએ છીએ. ફોરેસ્ટની તો રોજ લાઈબ્રેરી જઈએ છે ને વાંચીયે છીએ.
અચ્છા શું વાંચો છો કયો સબ્જેક્ટ વાંચો છો હમણાં.
હમણાં તો જિઓગ્રાફી જિઓગ્રાફીમાંય ભૌતિક ભૂગોળ. ફિઝિકલ જિ્યોગ્રાફી.
હમ.
એમાં ચાર ટોપિક હત તા પેલા શું કેહેવાય ચક્રવાત ને વરસાદ કઈ રીતે પડે પહી ચક્રવાત રીતે એવું થાય પછી વાત વાગ્ર રે વાતા વાતા વિમુખ એવું બધું આવે.
એ શું હતું વાતાવિમુખ
એટલે પેલા પવનો નહી આવતા પછી આ ચક્રવાત હોય ને
હા.
પછી એ ચક્રવાત કઈ રીતે બને મીન્સ કે જે બા હલકું દબાાન હોય ને
હમ લો પ્રેશર હાાઈ પ્રેશર.
હા લો પ્રેશર બાજુ બધી હવા હવા પોતાનું એવું કર એ બાજુ જાય લો પ્રેશર માં. લો પ્રેશર માં જાય ને ઉપર ચડી જાય એટલે તે અહી ચક્ર વાત બને એમ
હા એ એ શું કય કોન્સેપ્ટ વિશે તો મેં પણ વાંચ્યું છે થોડુંક ઘણું
હમ એ તે ને પછી આપડો અક્ક્ષાન છે ને એ પ્રમાણે. પવનો જતા હોય કાયમી પવનો આવે મોસમી પવનો આવે સ્થાનિક પવનો આવે.
હમ
કાયમી પવન હોય હા એ પેલું કેવું આઈ વીસ થી ત્રીસ અક્ષાશ થી લઈ ને એ હાઈ પ્રેશર હોય અને લો પ્રેશર વિશ્વૃતુ પર લો પ્રેશર હોય. તો ત‌ઇ થી શું કેવાય પેલા વીસ થી ત્રીસ અક્ષાંશ થી એ વિશ્વવૃ ઉપર આવે બેવ બાજુ ઉત્તર દક્ષિણ બેવ ગોળાદમાં
હમ
કાયમી પવનો કેવાય.
હું હું
કેટા બીધા બધા મોસમી પવનો કેહેવાય સ્થાનિક પવનો તો કેવું. કે અલગ અલગ નોમ હોય ને લુ હે પછી ટાઈપોન હે. લે અલગ અલગ નામ
હા એ ટાઈફોન તો એ ચક્રવાત નો જ એક પ્રકાર જ છે એવું જ
હું હા એ ટાયફોન ચક્ર એટલે મીન્સ કે ચક્રવાત હે ને એના બધા અલગ અલગ નામ છે. જાપાનમાં ટાઈફૂન કે પછી આ ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ માં વિલી વિલી કે. અને અઈ અમેરિકામાં ટોનેડો.
હમ્મ
અને આપડા ભારતમાં ચક્રવાત કે સાયક્લોન. બોલો તમે શું કરો છો?
હું બી તૈયારી જ કરું છું. હમણાં જ ચાલુ કરી છે થોડાક ક મહિનાઓ થયા.
કયા કયા સબ્જે અ એટલે શેની તૈયારી કરો છો?
કેસીની તૈયારી કરું છું હમણાં
હા ભાઈ યુપીએસસી બરાબર.
પેલે પેલે ચાલુ કરી તી થોડાક મહિનાઓ પેલે એટલે એક વરસ એક બે વરસ પેલ્લા પછી પાછો ડિસ્ટ્રાક્ટ થઈ ગ્યો ત પે હવે પાછું ચાલુ કર્યું.
હમ યુપીએસ તે માટે તો ડિસિપ્લિન જોઈએ તે એવું ડિસ્ટ્રેક્શન બિટ્રેકશન ના ચાલે
હા
કન્ટિન્યુઅસલી તમે તૈયારી કરો ને તો જ તમારે એવું થાય. મારો એક પ્રેલે ફ્રેન્ડ હતો એ રોટ લાઈબ્રેરી આવતો તો.
હમ.
પણ એ એટલું બધું કેવું વાંચ સતાં એ યુપીએસસીમાં પ્રિલીમ્સ ના પાસ કરી હકે.
હમ હા એ અઘરું હોય વધારે
હા
પણ કોશિશ કોશિશ કરવાથી શું થાય
કોશિશ ન‌ઈ ડિસિપ્લીન જોઈએ આ વિષય ઉપર
હા એ ડિસિપ્લીન આપડે એક વાર ટ્રાય કરી લીએ આપડા થી થાય છે કે નહી થાય.
હમ થઈ તો જાય જ ને આ દુનિયામાં કશું નામુમકીન નહી
એ તો આપડાને ખાલી મગજમાં બેહાર રાખ્યું છે કે નામુમકીન હે.
હા મારા બી મિત્રો છે બે ત્રણ એ કરે જ છે તૈયારીયા.
હું ફોરેસ્ટ નિ એમ.
હા ફોરેસ્ટ ની તૈયારી કરે છે. પહી બધી આવ કોમ્પિટીટિવ એક્ઝામ્સ ની તૈયારી કરે જ છે.
હા અતાર બઉ કોમ્પિટિશન થઇ ગયું યાર.
હમ કોમ્પિટિશન વધારે છે અને ભરતીઓ બઉ ઓછી આવે હે.
હા ભરતીઓ ઓછી આવે છે જગ્યાઓ ઓછી હોય છે અને. ભરતીમાં ટાઈમ બો લે છે બધું લોચા લપાટા વારું કામ હોય છે સરકારનું. એટલે જ નોકરી અતાર લેવી બો મુશ્કીલ છે સરકારી ખાસ કરીને તો. પન આવું કેવું આ ફિલ્ડમાં ઉ. ત્રેહે એટલે અવ પાછું જવાય એવું નહી.
હું
પાછળ કેવ. પાછળ રસ્તો તૂટતો જ જાય એવું સમજી લેવાનું પાછા ગયા તો ફરી કહી ના ના રહીએ એમ. એલે એક વખત ગયા પછી પાછું આવવાનું ને એ તમે. ગીતો તો ખરા બાકી પાછું આવી પાછું આવવાનું વિચારવાનું જ નહી એમ.
હમ હ.
કેવું તમે કેટલા કલાક વાંચો.
નક્કી ના આવે તો અગી આઠ કલાક થઈ જાય. કઈક થી બે કલાકી બા અને.
હમ.
બે થી આઠ કલાકની વમાં જ મોસ્ટ ઓફ તો આઠ લા થઈ જાય.
એમ સળંગ મહિનાઓ સુધી વાંચો કે પછી અઠવાડિયું અઠવાડિયું.
એટલે.
એટલે એમ નહ અમુક લોકો કેવું નહ કરતા કે. અઠવાડિયું આઠ કલાક વાંચશેને પછી નહી વાંચે એમ. એવું તો નથી ને.
ના ના એવન જ.
બરાબર.
ના એટલે મેં પહેલે એવું કરેલું છે પણ હવે હું. સિરયસ થ થયો હવે. સિરિયસ થઈ ગયો છું તો હવે. હું એવું નથી કતો કેવાય અઠવાડિયું બાર બાર કલાક બાદ છું ને પછી. છ મહિનો સુ કરો.
મારો એક ફ્રેન્ડ છે એ યુપીએસસી ની તય ગયા છે એ બોલે જઈ હ
અચ્છા
કે બધું પણ ક શું કરે નહી હું આથી. તૈયારી કરીશ ફરિયાદ થી તૈયારી કરીશ. કાલ થી ચાલુ કરી દઈશ. પછી આટલું પત ફરી ચાલુ કરી દઈશ તહેવારો ઉજવશે નવરાત્રી પછી. ચાલુ કરી દઈશ. એવું બધું ખાલી બાણા બતાવે. તૈયારી ચાલુ કર જ નહી તમારે એવું જ નથી ને
ના ના એવું નથી કજ
ઓહ તમે તો સિરિયસ લાગો છોને
બહુ જ સીરયસ છે કન્સિસ્ટન્સી મેન મેન આ મતલબ એક્ઝામમાં આપડે કન્સસ્ટન્સીની એક્ઝામ હોય છે આપડણે કન્સિસ્ટન્ટ રહી શકીએ તો જ આપણે આમાં આગળ વધી શકીએ બાકી તો તૈયારી તો કોઈ બી કરી શકે આમ
આઈ નો થેટ એટલે કે પ્રોસેસ તો બધાને ખબર હોય કે યુપીએસસી કરવા પણ એ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવી એને ફોલો કરવી આપણા ઉપર રહ્યું બાકી બધાને ખબર હોય કે યુપીએસસી નો સિલેબસ બધા જોડે છે પછી એના મટરિયલ્સ બધા જોડાશે વિડીયો બધા જોડાશે પણ એમાં કેવું એક કન્સિસ્ટન્સી લઈને બધા નુ તૈયારી કરે પછી ડિસિપ્લિન જાળવે તો જે વ્યક્તિ સફળ થાય બાકી પ્રોસેસ તો બધાને ખબર હોય
હમ્મ
અને પ્રોસેસ ને ફોલો કરવી ને એ પ્રોસેસ ના લીધે રિઝલ્ટ લાવું ને એ બહુ જરૂરી છે એમ પ્રોસેસ જ કરવાની જરૂર છે એમાં બહુ વિચારવા ન રિઝલ્ટ તો એમ તમે કમ્પ્ટ પ્રોસેસ કરી હોય તો રિઝલ્ટ તમારા પક્ષમાં જ આવે એમ
હમ્મ એ
પણ પછી તમે બાણા બતા્યા હોય અને પછી તમે એવું વિચારો કે તમે યુપીએસસી પાસ પેલું ના થાય આ તો તમને શું કેડી મોટીવ નહી કરતો પણ મારો એક ફ્રેન્ડ છે ને એવું કરે ને એટલે તમને કઉું છું
એટલે મારે એવું થય છે નહી કોઈ ના કવાથી હું મો ડીમોટીવેટ થતો જ નથી એમાં એજ એ બીજી વાત એ પણ છે કે કોઈ કોઈને જોઈને કાં તો કોઈ કોઈ કોઈ તૈયારી કરે છે એ જોઈને કદાચ તમે મોટવેટ થતા હો તો આ એક્ઝામ તમારા માટે નથી તો આપને આપડું પોતાનું જ મોટિવેશન હોવું જોઈએ અને આપણને પોતા પોતાની રીતે જ ખબર પડ્યું છે
હમ્મ મોટિવેશન તો બરાબર છે મારું માનવું એવું હોય કે ડિસિપ્લિન હોય ને તો મોટિવેશનની જરૂરત નથી
એ એ જ શું બાકી કોઈ એ વાંચતું હોય અને એને જોઈને આપને મોટિવેશન મળે અને આપડે પછી વાંચવા બેસીએ
હમ્મ બે દિવસ વાંત છે એનું વિચારીને પછી ના વાત છે તો કઈ મતલબ ના રે
હા તે આપણને પોતાની અંદરથી થવું જોઈએ કે કોઈ મોટિવેશન ની જરૂરત નથી અને હું કરી શકું છું આ તો થઈ જાય બાકી કોઈ એ તો આપડે બીજાના ટાઈમ આપે સેટ ના થઈકી એ તો આપડે સુવાનો ટાઈમ હોય ત્યારે વાચી લેતા હશે અને પછી જયારે આપણે સુતા હોઈએ આપડે જાગતા હોઈએ ત્યારે સુતા હોય તો આપણે એમના એમને જોઈને પાછું સુઈ જઈએ
હા લોક ક્યા સોચેગે ઓ હમ સોચેગે તો લગ ક્યા સોચેગે
હા એ જેવું જ છે આપડે એમનાથી આપણને પ્રભાવિત ના થવું જોઈએ
પ્રભાવિત એના થવું જોઈ ને એમની ઇફેક્ટ આપણા ઉપર ના પડવી જોઈએ
હમ હમ
હું છે. તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે તો?
મારો અત્યારે પૂછો? અત્યારે તો જીઓગ્રાફી જ છે આમ તો મને અનેને એ આયુ બ ગમે. શું કેવાય આ પોલિટિકલ.
હમ.
નાનપણ થી જોતો સારું ચાલો મા થોડુંક કામ છે હું
ચા ઓકે ચાલો બાઈ.
હ.